હેલો, જય શ્રી કૃષ્ણ.
જય શ્રીકૃષ્ણ કેમ છો?
હું મજામાં જ છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું.
એકદમ બસ જો ને આજે રજા હતી એટલે બધું કામ હમણાં જ, પત્યું આજે તો બહુ જ મોડું થઇ ગયું છે.
સાચી કહો છો તમે હું પણ મજામાં છું પર આજ હમને, તમારે સાથે ટીવી જોવઓ અને પુસ્તક વાંચવા. વિષયે વાતે વાત કરીએ.
હા હા જરૂર.
તો ખૂબ સરસ વિષય છે આજ.
આ તો હા આ તો ખુબ સરસ વિષય છે, ટીવી અને પુસ્તક. બંને મનોરંજન માટે અને આપણા સમય પસાર માટે કરવા માટે. બહુ જ સારો સાધન છે.
હા મને પણ બી, જાણવાની ઈચ્છા છે કે આ બંને માંથી શું વધારે ઉપયોગ છે?
હ આપડે જોઈએ તો આજકાલ ઘણા લોકો, ટીવી જોવાનું પસંદ કરે છે. અને ઘણા લોકોને પુસ્તકો વાંચવું પ વધારે પસંદ છે.
હા સાચી વાત કહો છો તમે. મને પણં બી પોતાની મજા પોતાની મજા અને મહત્વ
બંનેની પોતપોતાની મજા અને મહત્વ છે બિલકુલ સાચું કહો છો તમે. ટીવી જોવું મનોરંજન અને માહિતી માટે ઉપયોગી છે. જયારે પુસ્તક વાંચવું જ્ઞાન અને વિચાર શક્તિ માટે ખૂબ ઉપયોગી છે.
હા મને તો ક્યારેક ટીવી જોવું ખૂબ ગમે છે. સમાચાર સીરિયલ ફિલ્મ કુકરી, શોઝ. રિય રિયલિટી શો બધું ગમે છે.
બિલકુલ, ટીવીમાં પણ કેટલી બધી જાણકારીઓ આપણને જોવા મળે છે. જોઈએ તો આપણે અ એક ટીવીનો એક મોટો ફાયદો આ છે. કે ઓછા સમયમાં આપણને ઘણી બધી માહિતી. અને મનોરંજન મળી રહે છે, આંખ સામે ચિત્ર હોવાથી. સમજવું બહુ જ સરળ બની રહે છે.
બાળકો માટે બી શૈક્ષણિક અ કાર્યક્રમ હોય છે.
જરૂર ઘણા શૈક્ષણિક ચેનલ ડોક્યુમેન્ટ્રી. પ્રાણીઓ વિશે કાર્યક્રમ વિજ્ઞાન અને ઇતિહાસના કાર્યક્રમ. બાળકો માટે ખુબ જ ઉપયોગી હોય છે.
હા પણ ટીવીના ગેરફાયદા બી પણ હોય છે ને.
બિલકુલ. દરેક પાસાના બે પહેલુઓ હોય છે, એવી જ રીતે ફાયદા અને ગેરફાયદા બેવું જ હોય છે. જો ફાયદા જ જોય. જો આપડણે સારી રીતે એનો ઉપયોગ કરીએ તો આપણને ફાયદો થાય. અને વધારે ટીવી જોવાથી વધારે સમયનો બગાડ થાય છે. આંખો પર અસર પડે છે, અને અભ્યાસ અથવા કામ બંને માંથી જ આપણું ધ્યાન હટી જાય છે.
સાચું કહો તમે ક્યારેક એક કાર્યક્રમ જોવા બેઠા હોય અને પછી બીજો ત્રીજો કાર્યક્રમ ચાલુ થઈ જાય.
બિલકુલ સાચું કહો છો તમે, અ અ અને આપણે કેટલી બધું સમય ક્યાં જતો રહે છે આમાં ખબર જ નથી પડતી, અ પુસ્તકો વાંચતી વખતે વાત પણ કરીએ તો તમારા માટે શું મહત્વનું છે?
પુસ્તકો વાંચવાની જ્ઞાન વધે છે ભાષા સુધારવામે આવે છે વિશારશક્તિ એ મજબૂત બને છે અને કલ્પનાશક્તિ બી પણ વધે છે
બિલકુલ પુસ્તકો વાંચતા રહે વકતે માણસ વિચાર કરે છે કે સમજે છે અને કલ્પના કરે છે તો એના જ્ઞાનમાં વધારો થાય છે
હા એકદમ સાચી વાત કહો છો તમે ઓર પુસ્તક કેવલ માહિતી નથી ઓર આપતું પણ ઓન માનસિક શાંતિ એકાગ્રતા અને અંદરથી સમૃદ્ધિ પણ આપે છે
બિલકુલ કયા પ્રકારના પુસ્તક વાંચવા જોઈએ તમે કઈ કઈ પ્રકારના પુસ્તકો વાંચો છો
હું પણ વાર્તા પુસ્તકો જીવન ચરિત્ર વિજ્ઞાન ઇતિહાસ ધાર્મિક પુસ્તક ઓર પ્રેરણાદાયક પુસ્તક કવિતા પણ બી વાંચું છું આપણી રુચિ પ્રા પરમાણે ઘણી પુસ્તક વાંચૂ છું
બિલકુલ આપડે જોઈએ તો વિદ્યાર્થીઓ માટે પણ પુસ્તક વાંચવું ખૂબ જ ઉપયોગી બને છે હા એમનો શબ્દ ભંડાર વધે છે લેખન અને સુધાર થાય છે એકાગ્રતા આવે છે અને પરીક્ષા માટે પણ મદદ બને છે આજ કલ અ મોબાઈલ અને ટીવી ના કારણે લૂકો પુસ્તકો વાંચવાની ટેવ ને ભૂલી ગયા છે.
હા સાચી વાત કહો છો તમે એ તો સાચી સિંતા છે કે ટેકનોલોજીનો ઉપયોગ છે પણ વા વાંચી ની આદત ખુઅ ખૂબ જ જરૂરી છે ઓર પુસ્તક વાંચવાના બી અ ગેરફાયદા ઓર ફાયદા બી છે તો ઓમ વનો બી ખૂબ મહત્ત્વ છે
બિલકુલ ખાસ ગેરફાયદા તો નથી પણ હા થોડા ઘણા હમ્મ આમ તઈ અ જોઈ શકાય છે કે આપડે ખોટ ખોટી બેઠક માં વાંચાય ઓછા કસ્ઠામાં વાંચાય તે લાંબો સમય લ ગાતાર વાંચતા રહે તો આપડી આંખો થાકી શકે છે આપડા કમરમાં દુખાવો થઈ શકે છે બીજા બધા તો એટલા બધા ખાસ એના કોઈ ગેરફાયદા તો નથી
હ સાચી કહો છો તમેં ઓર હ એટલે સંતુલન બી જરૂરી છે.
બિલકુલ એકદમ સાચી વાત ટીવી પણ મર્યાદામાં જોઓ અને પુસ્તકો માટે રોજ સમય થોડોક રાખવો. એનાથી સારું સંતુલન કહેવાય જ નહી
સાચી કહો તમે ઓર મને લાગે છે કે ટીવી મનોરંજન આપે છે પણ પુસ્તક અંદરથી વિકાસ વિકાસ કરે છે.
વાહ કેટલી ખુબસુરત વાત કરી છે તમે. તેવી બહારની દુનિયા બતાવે છે અને પુસ્તક અંદરની દુનિયા
હ યો તો કયાક વધારે પસંદ કરે છે ટીવી કે પુસ્તક?
અ હું પુસ્તકો વાંચવું વધારે પસંદ કરું છું. કારણ કે એનાથી જ્ઞાન, શાંતિ, વિચારવાની શક્તિ વધે છે. પણ માહિતી માટે હું કોક વખત સમાચાર પત્ર પણ જોઈ લઉં છું ટીવી પણ જોઈ લઉં છું, બેવું જોઉં છું.
હા અને ક કસિક કે મને બને. બને ગમે છે પણ હોવે કે હું રોજ વાંચવા. માટે પણ સમય કાઢીશ.
હા જરૂર એ ખૂબ સ સારી આદત છે. રોજ થોડું વાંચવાથી આપણું છે, બહુ જ ફાયદો પણ થાય છે.
હમ એ તો સાચી વાત કહો સો તમે, ઓર ટીવી ના ફાયદા બી બહુ છે. મનોરંજન મળે છે સમાચાર અને માહિત માહિતી મળે છે શૈક્ષણિક કાર્યક્રમ જોવે છે કે. તે દૃશ્ય સાથે, સમજવું સરળ બને છે. ઓ ટીવી રા ગેરફાયદા ભી બહ સમયરો બિગાડવી હોય છે, આંખા પર અસર પડે. અ ઓર અભ્યાસમાં બાધા આવે છે, આલસ અને આદત વધી શકે છે તો બહુ. ગેરફાયદા ભી બહુ છે ફાયદા ભી બહુ છે.
બિલકુલ સાચું કહો છો. હવે પુસ્તકો વાંચવાના ફાયદા જોઈએ તો, જ્ઞાન વધે. ભાષા સુધાર થાય. કલ્પના શક્તિ અને વિચાર શક્તિ વધે. એકાગ્રતા અને શાંતિ મળે, વ્યક્તિત્વ વિકાસ થાય. અને પુસ્તકો વાંચવાની જે સાવધાની છે. એ એ જ છે કે આપણે યોગ્ય પ્રકાશમાં વાંચવું જોઈએ. યોગ્ય બેઠક રાખવી જોઈએ, આંખોને થોડો આરામ પણ આપવો જોઈએ.
હ એટલે તો નિષ્કર્ષ એ ટીવી અને પુસ્તકો બંને. ઉપયોગી છે પણ પુસ્તકો વાંચો જીવનના વિકાસ માટે બહ વધારે મહત્ત્વનું છે.
બિલકુલ આજે કેટલી બધી વાતો જાણવા મળી. આપણે ટીવી અને પુસ્તકો દોન દેવ વચ્ચે કેવી તફાવત છે એ જોવા મળી આપણે ફરી મળીશું, અને બીજા કોઈ જરૂર આ ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે તમારો ખ્યાલ રાખજો. અને તમારાથી વાત કરીને ખુબ આનંદ થયો જય શ્રી કૃષ્ણ આવજો.
જય શ્રી કૃષ્ણ આપ ભી આવજો.